હલો કેમ છો, બધા મજામાંને
હા, બધા મજામાં છે, તમે કેમ છો.
હા, બધા મજામા અ આજકાલ ગરમીનું પ્રમાણ ખુબજ વધી ગયું છે, જેના કારણે આપણે ગરમીના પ્રમાણમાં જ રહેવું પડે જેમ, કે અલમી આવવાના કારણે ઘણી. ઘણા પ્રકારની ગરમીઓ વધી ગઈ છે. જેના કારણે કેરીનો પાકમાં પણ ખુબ જ નુકસાન થયું એવું મને લાગે છે. અને ગરમીને, કારણે આપણે ડીહાઈડ્રેશન થઈ, જાય કે આપણે જેવા કામ કરવા વાળા જેને જેમ, કે મજૂરોને ખુબજ મગજ મારી પડે કન્સ્ટ્રક્શન કામ વાળાને ખુબજ મગજ મારી પડે અને અન્ય જે ચાઈની. નાની, નાની લારી ચલાવતા તેઓને ખુબજ મગજ મારી પડે છે, ગરમીના પ્રમાણમાં એટલે ગરમી એમ તો સારી પણ એમ તો હારી ગરમીને કારણે ઘણા પ્રકારના રોગ થાય છે, જેમકે ઉલટી આવી પસીનો આવો ચક્કર આવી અને આપડ ડીહાઈડ્રેશન વધારે થઈ જાય છે. ગરમીનું પ્રમાણ આપણેે ઓછુ, કરવું જોઈએ
હા, ભાઈ તમારી વાત એકદમ સાચી છે. એટલે કે હવે ગરમી તો આજકાલ આપણે ગામડામાં બહુ વધી રહી છે. કારણ કે, ગામડામાં પણ પેલા જે હતી. જેમ કે પાંત્રીસ્રીસ આડત્રીસધી ગણીી એટલે ગરમી ચાલ હતી, પરંતુ હમણા, તો ચાલીસ થી માનીને ચુમ્માલીસ સેલ્સિયસ સુધી વધી ગઈ છે, કારણ કે તમને ખબર આનું મુખ્ય કારણ છે, પ્રદુષણ એમ એટલે આપણે જેટલું વધારે પ્રદુષણ કરશું તેટલું જ આપણનેધી ગરમી જોવા મળશે અને ગમે, ત્યારે વર્ષો પણ ઓછું જોવા મળશે કારણ કે જે તમે કીધું કે એમી ન તેબ. તે મુખ્ય કારણ છે, વરસાદ ઓછો થવાનો અને વરસાદ પણ આગળ લંબાઈ ગયો એવુજ છે. એટલે કે આપણે, જેટલું આપણે પ્રદુષણ કરતા અટકાવશુ, તેટલું આપણને વાતાવરણ આપણને સર આપશે બાકી આવો બધો પ્રકાર ની ગરમી તો થવાની જ છે, બાકી ગરમી ન આપણેે જો આપ એ રક્ષણ જો કરવું હોય, તો આપડણે ગરમીના સીઝનમાં આપણે ઘણો બધા પ્રકાર પ્રવાહી પીવું પડે છે, એટલે જેટ તો, આપણે વધ પીશુ તેટુ આપ શરીર માટે સારું છે, કારણ કે ત પણ ખબર આપણે ઘણા બધા પ્રકારના જસ પીવા ગરમીમા જેમ કે જાામુન સોફ છે, પછી ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ અને સેડયોનો રસ પીવ રસ્ તમને ખબર કેટલો આપડા ગુણકારી છે, અને બીજું છેું તરબૂજ છે, તરબૂ પણ આપણા શરીર માટે ખુબ હેલ્ધી છે, બાકી તમે આવું બધું ગરમીના સીઝનમાં આવુ બધુ ખાહશેો, ને
હા, તમે વાત સાચી કરી કે જાબુર ના રસ અમુકના ઘેર્યા હતા, પણ તેઓ હ, વાદો કર્યો હતો પણ નહી. ખવડયા હતા પણ પર એ લોકો ચોક્કસ ખવડાશે એવી આશા કે અમુક જેના જ જાંબુ બો હતા, હતા અમારા ફ્રેન્ડ ને હતા, અમે આગળ ખાવા જતા હતા, પણ આ વર્ષે તેઓ એ ખવડાવ્યા ના હતા એટલે તમે કીધું જાંબુ. ચોટ કે અન્ય ફળો પણ ખાવા જોઈએ, જેના કારણે તેઓ હેલ્ધી અને પેલું રવાય કે આપડણે ગરમીમા લીબુ પાણી પીવું જોઈએ, શ સરબત પીવો જોઈએ તરબૂજ થો જોઈએ કેરીનોો રસ પીવો જોઈએ, મને તસ બધા થી. વધારે કેરી જ ગમે જેના ખુબ સારું રહે છે, કે કેરી કે અન્ય ફ્રોડ ને એવું ખ ગરમીમાં મેં કીધુ તે મજૂર વર્ગને ખુબજ મગજ મારી પડે છે, તેઓને દેવાના કામનો સમય બદલી નાખવા જોઈએ, હ સવારે સાત સવારે છ, થી આ નવ ન કરી દા છે, અને બપોરના ચાર થી દશન કરી રહ્યા છે. એટલે ટાઈમ વપોરનો ટાઈમ ખુબ જ ખરાબ રહેહી છે, મન તો લાગે
હા ભાઈ તમારી વા એકદમ સાચી છે એટલે કે સ્કૂલમાં એટલે કે આપણે જે સ્કૂલનોો ટાઈમ હોય છે હમણાંધા છોકરા આપ હમણાં કોલેજ કરી રહ્યાી પરંતુ આપણે જયારે ભણતા હતા ત્યારે ગરમી ના સિઝનમાં તમને ખબર બ મોર્નિંગ સ્કૂલ કરી દીતા હતા એટલે એનું મુખ્ય કારણ એ જ છે કે ગરમીની સિઝનમાં તમને ખબર છે ગરમી પણ ખૂબ પડે છે એના કારણે જે બાળકો હોય છે તેમને શક્કર આવવાની શક્યતા વધી જાય છે કારણ કે બાળકોમાંને ચોપડાનો ભાવ વધારે હોય છે થેલાનો ડક્ટર લોકો લઇ જાય તેનો કારણ કે હમણા પણ ઘણા બાળકો છે તે લોકો ને એવી જાડી જાડી ચોપડીઓવા વાંચવા પડે છે અને જાડી જાડી ચોપડીઓ સ્કૂલ લઈ વું પડે અને જેમ કે સાત થી આઠ ચોપડી એવી હોય છે એટલે જારે અમે ભણતા ત્યારે પણ એવો અનુ અનુભવ કરતા અને સ્કૂલ ના ટાઈમ મા ઘણા બધા છોકરાઓ ને આટલી ગરમીમાં ચક્કર પણ આવી ગયેલા હતા એટલે એટલે કે આપણે ગરમી ન પ્રમાણ વધી રહ્યું છે જેથી કરીને આપણે લિક્વિડ પીવું જોઈએ વધારે જેમ કે જુસ છે તમે જે અ મેં તમને કીધું એટલે ગરમી ના સિઝનમાં જો આપડે આવું પીસ તો પછી આપણા શરીર માટે સારું કેહેવાય કારણ કે ગરમના સિઝનમાં જેટલું આપણે ગુણકારી બધા ફૂડ ફ્રૂટ ખાસું તેટલા આપણા શરીર માટે સારું છે બાકી તો તમને ખબર જ છે ઘણા બધા લોકો ગરમીના સિજ઼ જેન મા જેમને સ્વિમિંગ પુલ છે વોટર પાર્ક છે એવી બધી જગ્યા જાય છે અને ખુબ મજા કરે છે બાકી તમે આવી બધી જગ્યા ગયા છો હમણાં ગરમીના સિઝન માં
હા અમે હમણાં જ વોટર પાર્કમાં ગયા હતા પણ ત્યાંનું પાણી ને એવું બહુ ગંદુ લાગ્યું મને એટલે મન તો નેચર માં ફરવાનું ખુબ જ ગમે છે એટલે અમે ચોમાસાની સિઝનમાં નીકળયા અમે વોટર પાર્કમાં ગયા હતા એટલે એક્સપિરયન્સ કરવા ગયા હતા અને તે મજા પણ આવે છે પણ ઘણી બધી રાઈડ પણ હોય છે અને ત્યાં પછી મે પડી ગેલા એટલે થોડુંક એટલે ગરમી ના કારણે બી હો શકે એવું કાયની ફ્રેન્ડ હાથના જવાની ખુબ જ મજા આવે છે અને તે ખૂબ જરૂરી છે કે આપણે ત્યાં ફરવા જાય હરવા જાય અને ગરમીનું પ્રમાણ જો આપણે ગરમી ઘટાડ હોય તો આપણે વૃક્ષો વધારે રોપવા જોઈએ વૃક્ષો વધારે જેમ કે લીમડો રોપવો જોયે પીપળો રપવો જોયે આપડે જ્યાં રહીયે છે ત્યાં આજુબાજુ દસ પંદર પીપળા તો હવા લીમડા તો હોવા જોઈ અને તે ખુબ જ જરૂરી છે લીમડા રોપ સો તો આપ આપણને ઓક્સિજન નુ પ્રમાણ ખુબ જ વધ વધી જશે
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે એટલે કે આપડણે જેટલું વધારે વૃક્ષો વાવશું તેટલું જ ગરમીના પ્રમાણમાં ઓછું અને આપડા પ્રદુશન અટકાવશું તો આપણા વાતાવરણ માટે ખુબ સારું રહેશે કારણ કે તમે કીધું જે બધા ઘણા બધા પ્રકારનાવા વૃક્ષો હોય છે જેમ કે લીમડો છે વડ હોય છે પીપડો હો છે એવ બધુ રોપવા જોઈ તેના કારણે ઓક્સિનું પ્રમાણ વધે અને વાતાવણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ ઘટ કાર કે આ વાટણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધવા લાગયો તો પછી આપને શ્વાશ લેવામાં તકલીફ થવાની છે અને ઘણા બધા રોગો પણ થવાના છે કારણ કે તમને પણ ખબર કે જે વાતાવરણમાં કાર્બન ડાયક્સાઇડ છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એના લીધે આપણને સ્વાસ્થ્યમાં તકલીફ પડે છે કારણ કે એના લીધે આપણને ઘણા બધા પ્રકારના રોગો થઈ જેમ કે ફેફસા ના રોગો પછી હૃદય ના રોગો બળ થઈ જાય છે એમ એટલે આપણે એનાથી બચવા માટે આપણે આવા વૃક્ષો વાવવા જોઈએ ગામડામાં ઘણા બધા લોકો વૃક્ષો વાવા ખુબ પ્રય એટલે ખુબ જાગૃત છે અને ગામના ગામમાં તો ઘણા બધા પ્રકારના વૃક્ષ જોવા મળે છે પરંતુ શહેરોમાં મને એવું લાગ્યું છે કે શહેરોમાં આવો વૃક્ષો નથી જોવા મળે અને શહેરોમાં ખુબ ગંડી હવા એવું બધું આવે છે એટલે મારે તો એજ કેવું છે કે ઘણા બધા લોકો આવું બધું શહેરોમાં પણ વૃક્ષો વાવા જોઈએ બાકી તમારા ગામમાં હમણાં જે વૃક્ષોરોપણ દિવસ ગયો ત તમારા ગામમાં વૃક્ષનું રોપણ કર્યું હશે ને
હા અમારા ગામમાં દર મહિને વૃક્ષારોપણ કરવામાં આવે છે કેમ કે અમે ડુંગર વિસ્તારમાં રહીએ છે ત્યાં ત્યાં સરકારશ્રી તરફથી ચાવ મળતા જ હોય છે કે ઘણા પ્રકારના લીમડા રોપો અન્ય રોપો અને તેના કારણે ખુબ ફાયદો થાય છે અને તે ખૂબ જરૂરી છે કે આપણને એવા પ્રકારના જાળવા અને અમને મળે અને અમારે ત્યાં પેલાથી અજાર લીમડાનું એક વન છે ત્યાં ઠંડક એટલી છે કે એસી તો વ ત્યાં આ ઓછા ટેમ્પરેચર એટલે સત્તર સત્તર ટેમ્પરેચર હોય છે એને એને સ્પેશિયલ એજ માટે બનાવવામાં આવેલો હતો કે કે ત્યાં એસી એસ જેવું કામ કરે એ એસી જેવું જ કામ પડ રહે છે તો ત્યાં ઉનાળા માં લાગે કે આપડે કાશ્મીર મિની કાશ્મીરમાં આવી ગયા એવું લાગે છે અને એ ખુબ જ જરૂરી છે કે આપણે તેવું જ પ્રકારનો કરવો જોઈએ.
હા ભઈ તમારી વાત એકદમ સાચી છે કરશ કશ્મીરમાં તમે જોઈ કેટલા બધા વૃક્ષો છે. કેટલું રયમ રમ્યાનું કેટલું સુંદર શહેર છે અને કેટલું મસ્ત છે એ કારણ કે માં ઘણા બધા લોકો ફરવા પણ જાય છે અને ખુબ મજા પણ કરે છે પરંતુ મને ત્યાં જવાની બીક લાગે કારણ કે ત્યા તમને ખબર છે ઘણા બધા પ્રકારના ન્યુઝમાં મળે છે કે આતંકવાદી હુમલો કર્યો ને એવું બધું પણ ત્યાંને જોવા મળી જાય છે એટલે મને તો આ બધા સ્થળો છે બધા ગંભીર ના બધા એટલે કે મને ખુબ ડર લાગે છે એટલે મેં તો ત્યાં જવાનો નકારું જ છું. ને અમારા ગામ ના ઘણા બધા લોકો એમ તો ફરવા જાય છે ને ખુબ સારી રીતે આવી પણ જાય છે પરંતુ ગમે ત્યારે આપડે ને આવું બધું થઈ ગયું એ પણ મને વિચાર આવે છે એટલે આપડે તો હું ત્યાં જવાનું નકારું છું ને મને તો આવું બધું બો બીક લાગે છે બાકી તો ગરમીને તો વધવાની જ છે કારણ કે ગરમીનું આપડે તો
પ્રમાણ વધે છે કારણ કે આપણા આપણા દેશના ઘણા બધા નાગરિક એવા છે કે ગમે ત્યાં કચરો ફેકે છે ને ગમે ત્યા બધું ધૂમ્પાન કરને આવું બધું કરે છે જેના કારણે આ બધું ધૂમ્રપાન અને શીગારેટ છે જે નીકડતો ધૂમાડો હોય છે તે ખૂબ ઝેરી અને ખૂબ નુકસાનકારક છે. બાકી તમને પણ ખબર જ કે કે આ જે સિગરેટમાં જે ધુમાડો નીકળે છે તે કેટલો ઝેરી અને આપણા શ્વાસમાં જઈએ તો પછી આપણને ઘણા બધા પ્રકારના રોગ પણ થઈ જ જાય ને ભાઈ
હા તમારી વાત સાચી છે કે અન્ય પ્રકારના રોગો પણ થઈ શકે છે અને તે ખુબ જ જરૂરી છે કે તેના રોગો નું પ્રમાણ ઘટાડવું જોઈ જોયે કે ગરમીના પ્રમાણમાં ઘટાવુ જોઈએ અને તમારે ગામમાં કે ગરમીનું પ્રમાણ કેવુંક છે?
અમારા ગામમાં તો ગરમીનું પ્રમાણ આમ તો સારું એટલે કે જે ગરમી પહેલા થતી હતી મોસ્ટલી આડત્રીસ પાંત્રીસ તેત્રીસ એટલે હમણા તો નથી રહી કારણ કે તમને ખબર જ હતી કે હમણાં તો ગામડામાં ચાલીસથી બેતાલીસ થઈ રહી છે એટલે અમારા ગામના લોકો તો ખુબ સારા જાગૃત છે અને ખુબ સારી રીતે ગંદકી ગમે તે ફેલાવતા પણ નથી પરંતુ બધા લોકો જો આવું બધું ગામ એટલે દેશ માટે આવ ગમે ત્યાં કચરોને એવું બધું ફેલાવશે તો પછી આપડા ગામ પર પણ ઇફેક્ટ પડશે એમ એટલે મારે તો એ જ કેવું છે કે આપડે અ પેલુંથી બચવું જોઈએ અને સારી રીતે આપડા ગામ ને પણ સ્વસ્થ રાખવું જોઈએ. અને આપડે સારી રીતે સ્વછતા જાળવી જોઈએ. બાકી તમારા ગામમાં શું હાલચાલ છે?
તમે કીધું તેમ તે સારું છે કે ગામમાં અ ગરમીનું પ્રમાણ ઘટાડ ઘટાડવા એક એક હજાર લીમડાનું વન બનાવ્યું છે અને તે તેમાં અમે એ લીમડા એસી કરતા પણ કુલિંગ છે એવું છે અમારે અયા તો
હા ભાઈ એ તો એજ છે કારણ કે હવે તો આપણેે જેટલું વધારે વૃક્ષો રોપશું તેટલું જ આપણને હવે તો ગરમીનો પ્રમા મળતું જોવા મળશે અને આપણા જે વાતાવરણમાં સારું ઓક્સીજન પ્રમાણ રેય છે બાકી આપડે તો હવે તો જે ગરમીની સિઝન આપણે જે વાત કરી કારણ કે ગરમીની સિઝનમાં તો ઘણા બધા પ્રકારના ફ્રૂટસ હોય છે. તો આપણું ખાવું જ જોઈએ અને આપણી હેલ્થ બરાબર રાખવું જ જોઈએ કારણ કે ઘણા બધા લોકો પોતાને ગરમીના સિઝનમાં તમને ખબર જ હોય કે ઘણા બધા લોકો સવાર માં ઉઠે પણ મોડા અને બધું ગમે તે પ્રમાણે ફિટનેસમાં બતી નથી રાખતાના ઘરે આરામ કરીએ એટલે ગરમીની સિઝન પણ આપણે એવું ની રાખવુ જોઈએ કે સવારમાં દોડવું ની જોઈએ. કે પછી યોગા ની કરવુ જોઈએ આપડે દરેક સીઝન યોગા કરવું જોઈએ અને સારી રીતે પેલું કરવુ જોઈએ સારું ભાઈ મળયે. પાછા ગરમીની સિઝન પાછી આગળ જતા વાતચીત કરીશું.
હા.